હલો.
હલો.
અવાજ આવે છે, મારો?
હા, હા, મેડમ તમારો અવાજ આવી રહ્યો છે.
હા, એક કામ હતું. આજે કોલેજ લાઈફ વિશે આપડે થોડીક ચર્ચા કરવી હતી, તમે ફ્રી છો?
હા હા બરાબર, ચોક્કસ થી જણાવો.
હા તો કોલેજ લાઈફ સ્કૂલ અને કોલેજમાં ઘણું ફરક હોય છે લાગે ને તમને?
હલો, ફરીથી બોલશો?
સ્કૂલ અને કોલેજમાં ઘણો ફરક હોય છે એવું લાગે ને તમને?
હા હા કોલેજ લાાઈફ પણ એક અલગ જ અનુભવ હોય છે.
હ, આપણે કોલેજમાં શું સ્વતંત્ર હોય છે, અને નવા નવા વિષયો પણ આપણને શીખવા મળતા હોય છે.
હાચુ, માત્ર ખાલી પુસ્તકો અને વિષયો વિશે જ નઈ પણ ઘણી બેધી બધી એવી બીજી બાબતો પણ શીખવા મળતી હોય છે.
હા એટલે સ્કૂલ એમાં જેમ કે કેમ બધી વાતો આપણને શીખ વા મડે.
જેમકે સમયનું કઈ રીતથી મેનેજમેન્ટ કરવું, ટીમમાં કઈ રીતથી કામ કરવું, પ્રેઝન્ટેશન કઈ રીતથી આપવું, બધી સ બધા વિદ્યાર્થીઓ સાથે કઈ રીતે હળી મળીને રહેવું, આ બધું જ આપણને અ કોલેજની અંદર શીખવા મલતું હોય છે.
એ વાત તો તમારી બરાબર, આ બધું આપણને આગળ પણ બઉ કામ આવે બરાબર ને?
હા ચોક્કસ આ બધું આગળ ઘણી જગ્યાએ કામ આવે છે.
હા તો કોલેજમાં અલગ અલગ કાર્યક્રમ પણ થતા હોય છે એવું એવું પણ હોય છે બરાબર ને?
હા, એ પ્રવૃતિથી આજ આપણનો આત્મવિશ્વાસ પણ વધે છે.
જેવા કે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમો છે, સ્પર્ધાઓ છે, સેમિનાર છે એવું બધું થાતું હોય.
હા અને આ બધી પ્રવૃતિઓ તમને જરૂર ને જરૂર આગળ કઈક વધવામાં તમને મદકરૂપ થાય છે.
ફક્ત અભ્યાસ જ બધું હોય છે એવું હોય છે કે અભ્યાસ જ બધું નથી હોતું એવું હોય છે?
ફક્ત અભ્યાસ જ બધું નથી હોતું એ બરાબર છે, કારણ કે કોલે કોલેજમાં સંતુલન રાખવું પણ ઘણું જરૂરી છે.
હા એટલે સંતુલન એટલે કે કોલેજમાં આપણે અભ્યાસ ની સાથે સાથે બીજી પ્રવૃતિઓ પણ કરવી જોઈએ એવું જ ને?
હા એવું જ.
હા તો ક્યારેક અસાઈનમેન્ટ છે, ક્યારેક પ્રોજેક્ટ છે, એવા ઘણા બધા કામ હોય છે.
બાબતો શીખવા મળે છે.
તો એમાં ટેકનોલોજીનો પણ વધારે ઉ યુ ઉપયોગ થાય છે કોલેજમાં.
હા આજકાલ તો દર લગભગ દરેક ક્ષેત્રની અંદર ટેકનોલો જીનો ઉપયોગ ખૂબ જ આગળ વધી રહ્યો છે, લાઈબ્રેરી થી લઈને કોલેજોમાં અને કોલેજની અંદર પણ ખાસ તમને નવા ઈ સ્માર્ટ બોર્ડ આવી ગયા છે. જેની અંદર તમને ખુબ જ બધું જાણવા મળે છે.
તો કોલેજમાં લાઈબ્રેરીનું શું મહત્વ હોય છે?
કોલેજમાં લાઈબ્રેરી હોવી ખૂબ જ જરૂરી છે કારણ કે જે તમને પુસ્તકોમાંથી જ્ઞાન મળે છે એ બી જ ક્યા. મળ નથી એટલે લાયબ્રેરી હોવી એક ખૂબ. મહત્વનું છે, દરેક કોલેજ માટે કારણ કે ત્યાં બાળક મુક્ત રીતે પોતાનું મનથી ત્યાં વાંચી શકે છે, જાત જાતના પુસ્તકો અને સાથે જ ભણવાને લગતા ઘણા એવા પુસ્તકો પણ ત્યાં વાંચી શકે છે.
હા તમારી આ વાત તો બરાબર છે ક્યાંય પણ તમને શાંતિ ના મળે પણ જો તમારે શાંતિથી એકાગ્ર રીતે વાંચવું હોય તો એ જગ્યા હું ખુબ જ શ્રેષ્ઠ છે
લેતા હોય છે કે શાંતિ વાળી એ જગ્યામાં ત્યાં તમને રીડિંગ કરવું તમને ખૂબ ગમે છે
અને હા એવી જગ્યાએ આપણે વાંચતા હોય તો આપણને બધી વસ્તુ જેટલું વાંચવું હોય એટલું એકાગ્ર થી યાદ પણ રહી શકે એટલે લાઈબ્રેરી તો ઘણી મહત્વની છે તમે મને બહુ શીખવાયું
હમ્મ, લાઈ લાઈબ્રેરીનું મહત્ત્વ ઘણું છે.
કઈ એવી સ કઈ બાબત છે કે જે તમને સૌથી મહત્ત્વની લાગતી હોય?
કોલેજ જીવનમાં તો હું એ કહીશ કે તમારે સતત ને સતત કઈક શીખતા રહેવું, તમારેમાં એવી જિજ્ઞાસા અને ધગજ હોવી જોઈએ, કે જે તમને આગળના ક્ષેત્રમાં કઈક ને કઈક મદદરૂપ થાય.
હ, તમારી એ વાત તો સાચી છે, આપડે હંમેશા શીખતા જ રહેવું જોઈએ.
હા બરોબર શીખવું શીખતા રહેવું એજ આપણું પહેલું પગ થું છે.
હા તો અને કારકિર્દી માટે પણ આપણને કોલેજ લાઈફ જ વધારે તો માર્ગદર્શન આપતી હોય છે.
હા ઘણા એવા ક્ષેત્રો હોય છે, જે જેમના વિશે તમને જાણવાની પણ તક મળતી હોય શે.
શોપ, અને ગેસ્ટ, અને લેક્ચરને એવું બધું પણ ઘણી બધી પ્રવૃત્રિઓ થાતી હોય છે.
હા એમાંથી ઉદ્યોગ અને સંશોધન વિશે પણ તમને ઘણી એવી માહિતી મળતી રહી છે કે કોઈ એવો વિદ્યાર્થી છે કે જેને ઉદ્યોગ કરવો છે, પણ ઉદ્યોગની કઈ બાબત ખબર નથી તો આવી કોલેજની અંદર ઘણી કે વર્કશોપ થ તી હોય છે, આ બીજું કઈ સી ગર્લ્સ માટે, છોકરીઓ માટે પણ એવી ઘણી વર્કશોપ હોય છે, તો આ લેક્ચર તમને ખુબ જ્ઞાન પ્રોવાઈડ કરશે અને તમને એમાંથી ઉદ્યોગમાં કઈ રીતથી આગળ વધુ નાના પાયે થી લઈને, મોટા પાયા સુધી કઈ રીતથી આગળ વધવું એની તમને આ વર્કશોપની અંદર જાણકારી મળતી હોય છે.
હ તમારી વાત તો એકદમ સાચી છે, સામાન્ય ક્લાસરૂમથી આપણને કોલેજ લાાઈફમાં બહારનું ઘણું બધું દુનિયાદારીનું છે, પછી કેવી રીતે આપણે હોસ્ટેલમાં એકલા જીવન જીવવું ઘરથી દૂર રહીને આ બધી વસ તું આપણને કોલેજ લાઈફ જ શીખવતી હોય છે આપણા જીવનમાં.
બરાબર બરાબર.
હા તો ક્યારેક છે, કોલેજના કેમ્પસો પણ એને કેમ્પસો દ્વારા પણ આપણને ઘણું શીખવા મળતું હોય છે, ત્યાં કેમ્પસ નું વાતાવરણ કેવું છે, કેમ્પસ ની અંદર કેવી રીતે ચોખાઈ રાખવામાં આવે છે, કેમ્પસ ની અંદર લોકો કેવા છે, પ્રોફેસર કેવા છે, પછી આપણી સાથે રહેતા સ્ટુડન્ટોનો સ્વભાવ કેવો છે, આ બધી વસ્તુ પણ કોલેજ લાઈફની અંદર આપણને ઘણું શીખવા મળે છે.
હા કે કોલેજમાં તમારે કઈ રીતથી તમે આગળ વધી શકો આગળના જીવનમાં તમે ક્યાં ક્યાં કોઈ વ્યક્તિને સમજવાની તક મળે છે, અને તેવી જ રીતે જો કો કોઈ કોલેજનું સારું વાતાવરણ અને સારો માહોલ હોય તો તમને ત્યાં કામ કરવાની પણ ઈચ્છા અને ધગજ મન બધું તમને ત્યાં લાગશે.
કોલેજ જીવન ના ઘણા બધા પડકારો પણ હોય છે, બરાબર ને?
હા ચોક્કસથી ઘણા બધા એવા પડકારો હોય છે, જોઈએ તો દરેક તબક્કામાં પડકારો જ હોય છે, પણ તેમાંથી પણ આપણને કંઈક એવો અનુભવ મેળવી અને આગળ વધવું એ ઘણું આ જરૂરી છે.
હા તમારી વાત એકદમ સાચી છે, અનુભવ પણ એક પ્રકારનું શિક્ષણ જ છે, અનુભવ આપણને મળે છે, કે એક વાર આપણને કોલેજમાં જો એકાદા પેપરમાં કેટી આઈવી હોય, તો આપણે બીજી વાર પણ એ એને સુધારવા માટે ઘણા બધા પ્રયાસો કરી અને એના માટે આપણને ઘણું બધું શીખવા પણ મળે છે, કે બીજી વાર આપણે કેવી રીતે એક્ઝામની તૈયારી કરવી કે જેના કારણે કેટી ના આવે.
સાચી વાત પણ અનુભવ અનુભવ તમને એ શીખવે છે, કે તમારે પુસ્તક સિવાય બહાર નું જ્ઞાન તમને કેળવતા શીખવાડે છે, અને ઘણી વખત જે પુસ્તકોમાં ન હોય એ અનુભવ થી શીખ ખી જવાય છે, અને પુસ્તકીય જ્ઞાન કરતા અનુભવથી જે તમને જ્ઞાન મળેલું હોય જે પર થી જ્ઞાન મળે એની મૂલ્યો એ વધુ મૂલ્યો કેહેવાય છે.
કોલેજમાં નવી નવી બાબતો અજમાવવાની પણ ઘણી બધી આપણને તક મળતી હોય છે.
હા ચોક્કસથી અને પોતાની ક્ષમતાઓને ઓળખવાની પણ તમને તક મળતી હોય છે, નવી નવી.
હા એજ કારણ છે, કે ઘણા લોકો કોલેજ જીવનને યાદ રાખે છે, જેટલું સ્કૂલ લાઈફ આપણને યાદ નથી રેતી એના કરતા પણ વધારે આપણને કોલેજનું જીવન યાદ રે છે, કે કારણ કે ત્યાંથી આપણને ઘણું બધું શીખવા મળતું તું હોય છે.
સાચી વાત કરો છો. મારી પણ કોલેજ લાઈફ ની ઘણી એવી બધી યાદો છે, કે જેને અત્યારે હું યાદ કરું તો મારી આંખું પણ ક્યારેક ભીની થઈ જાય અને ઘણું બધું એવું મને શીખવા મળ્યું છે, અને હજી પણ હું શીખું છું, કે જે કોલે લાઈફ માંથી મને ખૂબ જાણીને મને ખૂબ આશા આ ખૂબ મજા આવેલી છે, મારી કોલેજ લાઈફ મેં એન્જોયની મજાની સાથે સાથે પણ મેં ઘણું એવું શીખ્યું છે, કઈ રીત થી કોઈ સાથે વાત કરવી કઈ રીતથી કોઈને આગળ મદદરૂપ થવું અને ઘણું ખરું એવું આપણે ચોપડામાં સિવાયનું કઈ રીતથી અનુભવું આપણે પ્રેરે હે એ બધું મેં આ કોલેજ લાઈફની અંદર જ શીખેલું છું.
હા તમે કે જેમ પ્રમાણે કીધું કે કોલેજ લાઈફ માં પણ આપણને શીખવે છે, કે બધા પ્રત્યે કેવી રીતે તો આપડે જોઈએ કે આપડે સ્ટુડન્ટોમાં સ્ટુડન્ટ અને પ્રોફેસર વચ્ચે પણ આપણે કેવી રીતે સારું બોન્ડ બનાવી શકીએ કે કેવી રીતે ત્યાં આપડે આપડે એના પ્રશ્નો સારી રીતે પૂછીએ અને એ પણ સારી રીતે આપણને આન્સર આપી સ્ટુડન્ટો આપડા આપડા સાથીદાર ક્લાસમેટ સાથે પણ આપણે કેવા સંબંધો બનાવવા જોઈએ એ બધી વસ્તુ આપણને મોસ્ટ ઓફ કોલેજ લાાઈફ જ શીખવે છે.
હા જરૂર ને જરૂર કોલેજ લાઈફ એક અગત્યનું પગલું છે કે જ્યાં તમે તમારી જાતને ઓળખો છો અને સાથે સાથે વ્યક્તિને પણ ઓળખતા થાવ છો અને આજ તમારા માટે મેચ્યોરિટી વાળી લાઇફ કવાય છે. કે જ્યાં તમને આગળ શું કરવું છે? એની તમને ખબર પડે.
હા તમારી વાત એકદમ સાચી છે. તમે આજે મને કીધું એના પરથી બધું ઘણું બધું મને શીખવા મળ્યું છે. અને તમારી આ વાત તો હંમેશા માટે મને યાદ રહેશે. આભાર.
ઓકે ઓકે.